હા કેમ છે બેહેન?
હું તો મજામાં છું. તું કેમ છે? તું બતાવ ને?
હું પણ મજામાં છું. આજે આપણે ખેતી વિશે વાત કરીએ.
હા ચાલ ને આજે આપણેે ખેતી વિશે વાત કરીએ. તો ખેતી વિશે તો કેટલી બધી વાતો છે. એ કરવાનું હોય તો જ નેે તે આપણા જીવનમાં ખુબ જ જરૂરી એવી એક વસ્તુ બની ગઈ છે. કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. અને આપણા દેશમાં ખેતી એ ખૂબ જ જરૂરી છે. એ તો તને ખબર જ હશે.
હા એ તો અમને ખબર જ છે. ખેતી આપણા જીવનમાં કેટલું જરૂરી છે. અને જો આ ખેતી ના હોય તો પાક કેવી રીતે ઉગાવી શકીએ. અને બધા બધા લોકો કેવી રીતે જી શકીએ. એટલા માટે તો ખેતી આપણા જીવન માટે ખૂબ જ જરૂરિયાત છે.
હા એ વાત તો તારી સાચી છે. કે ખેતી એ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે.
આ બીજું પાક અને અ ચોમાસુંમાં આવે છે. એટલે ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે. જે ઋતુ હોય તે રીતે ખેતી કરવામાં આવે છે. એ તો તેને ખબર છે ને?
એ તો ખબર છે જ મને જો આપણે ઋતુઋતુમાં પાક ન બોવીવીએ તો એ આપણા પાક ખરાબ જાય. જેના કારણે અ જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે. અને આ નુકસાનને કારણે તેમને બહુ દુઃખી જ પરિસ્થિતિમાં ભોગવવું પડે છે. અને જેથી તેમનું જીવન ખૂબ જ ખરાબ થાય છે.
છે જો પાક બગડી જાય તો ક્યારેક ક્યારેક તો કિસાને મ હત્યા પણ કરવાની નોબત બની જાય છે એટલે ખેતી એ બધા લોકો કરી શકે એવું નથી ખેતી એ આપડા જીવન માટે જરૂરી છે. કેટલીક વાર એવું બને છે કે ખેતી આપડા જીવનને ખરાબ પણ બનાવી શકે છે એટલા માટે બને ત્યાં સુધી સમજી અને વિચારીને ખેતી કરવું જરૂરી છે. કારણ કે ખે એ આપડા જીવન માટે ખુબ જ જરૂરી છે. ખેતી એ આપડા જીવનને સારું બનાવે છે તેવીજ રીતે ખેતી એ આપડા જીવનને સારું બનાવે છે.
હા તેજ તો ખેતી ખેતી તો આપણા જીવન માટે ખુબ જ જરૂરિયાત વસ્તુ છે જેના કારણે આપણે જીયે છીએ પડીએ છીએ અને આપણા સેહતમંદ ખુબ જ સ્વસ્થ રહે એવા મા ટે ખોરાકમાં એવા ખોરાક મળે છે.
હા એ વા તો છે જો આપડે શિયાળામાં એવી ખેતી કરવામાં આવે છે કે જે આપડે શાક સ્વરૂપે કરીએ છીએ જેમ કે પાલક મેથી ધાણા સોફ જેમ એટલે પાક છે ને એ એટલે જે આપડે શિયાળામાં એમ કે કે આપડે વિટામિન વાળો ખોરાકને સેવન કરતા હોઈએ છીએ અને જે આપડા શરીર માટે ખુબ જ સારું હોય છે આપડે શિયાળામાં એવું પાક લઈએ છીએ કે જે આપડા શરીરને અને સેહતને સારું બનાવે છે તને ખબર છે ને શિયાળામાં આપડે કયા કયા પાકોને ખોરાક માં લઈયએ છીએ.
હા શિયાળામાં તો બાજડા જેવા પાકો લઈએ છીએ અને આપડા જીવનને સ્વસ્થ રાખે તેવી જરૂરિયાત વસ્તુઓ પાક ક ગરમ વસ્તુ ગરમ વસ્તુઓ ખાઈયે ખાઈયે ત્યારે
હા એ વાત છે કે આપડે શિયાળામાં એવું પાક લઈએ છીએ કે જે આપડા શરીર ને ગરમ બનાવે છે કારણ કે શિયાળા એ ઠંડીનો અ એવો એક એવો એક અ ઋતુ છે. કે આપડા શરીરને એમ બને ત્યાં સુધી એ આપડા શરીર ને ગરમ બનાવીને રાખી શકે એટલા માટે આપણે બને ત્યાં સુધી સી શિયાળામાં ગરમ ખોરાક ખાવો જરૂરી છે તેવી જ રીતે ઉનાળામાં આપણે જ્યાં બને ત્યાં સુધી આપણને ઠંડુ ખોરાક ખાવું જોઈએ. જેમ કે ઉનાળામાં તો કેટલા બધા ફળો આવે છે. અ તરબૂજ જે ને પછી અ શેરડીનો રસ તો એવા બધા આપડે ઠંડા ખોરાક નો સેવન કરવો જોઈએ.
હા ખબર તો છે જ પરંતું જ્યારે વરસાદ આવે તો ત્યારે ખેડૂત તો કેવી રીતે જઈ શકીએ છે. વરસાદના કારણે તેમના પાક બડી બગડી જાય છે. જેથી તે લોકોનો પાક ભારે નુકસાનમાં અ ખરાબ થાય છે અને બજારમાં એનું નીચું ભાવ મળે છે જેથી તેના લોક નું વાતાવરણમાં અ તે લોકનું જીવનમાં ખુબ જ ખરાબ પરિસ્થિતિ થાય છે.
હા એટલે આપડે બને તા ત્યાં સુધી ઉનાળામાં ઠંડા ખોરાકો ખાવાની જરૂરિયાત છે. જ્યાં આપડા શરીરને ઠંડુ બનાવીને રાખે ઉનાળામાં તો કેટલા બધા ફલો આવે છે. જેમકે તરબૂજ ખરબુજા, શેરડી તે રડીનો રસ અને કેટલા બધા આઈસ્ક્રીમો પણ આવે છે કે જેનાથી આપડુ શરીર ઠંડુ રહે. ખેતી એ આપડા આપણને નવા નવા ફળો નવા નવા શાકભાજીઓ ફળફળાદી વસ્તુઓ ખાવા માટે આવે છે. એટલે તો આપડો દેશ ખેતી પ્રધાન દેશ છે તેવીજ રીતે ઉનાળામાં પણ એવો પાક લેવામાં આવે છે કે જે આપડે ઉનાળામાં એવી વસ્તુઓને ખાઈએ અને આપડા શરીરને તે સેહતમંદ બનાવે છે. ઉનાળામાં આ આપણે બને ત્યાં સુધી મકાઈ મકાઈ ખાઈએ છીએ. એટલે ઉનાળામાં મકાઈ નો ઉછેર કરવામાં આવે છે કે જેનાથી આપણું શરીર સારું રહે અને ઉનાળામાં આપણે આ મકાઈ નો સેવન પણ કરી એ છીએ ખે ખેતી દ્વારા આપણને આવા બધો પાકો મળે છે. તો આપણે ઉનાળા માં આવી બધી ખેતીઓ કરીએ છીએ. તો તને ઉનાળા વિશે કઈક ચોમાસું વિશે કઈક આવા ખાદ્ય પદાર્થો માટે ખબર છે?
તારી વાત તો ખૂબ જ સાચી છે. પરં તુ આ ચોમાસાના કારણે અ ખેતી નુકસાન થાય છે અને જે જરૂરિયાત અ ફળ કે પાકો હોય છે તે ખેડૂતોએ બોવા માટે અચકાય છે. જેથી તેમનું જીવન ટાળા ટાય છે અને આ આના કારણે ગામડાના ગામડા લોકોનું જીવન ખૂબ જ અ ખરાબ પરિસ્થિતિમાં ગુજરે છે. જેના કારણે તેમની બજારની પરિસ્થિતિ ખરાબ થાય છે અને તેમનું બજારનો ભાવ પણ ઊચું દામમાં નહીં મળે છે. જેથી મોટા મોટા મોટા મોટા વેપારીઓ તેમના પાસેથી ઊંચા ભાવમાં માંગ કરી નીચા ભાવે ખરીદી કરે છે અને તેમ તેમનું તો એ જ હોય છે કે આનો તો વેચવાનું છે. એટલા મા ટે તે નીચા ભાવે તેનું વેચાણ કરી દે છે.
હા, એટલે તો ઉનાળા અ ચોમાસુંમાં કેહેવાય ને કે ખેડૂતો માટે ખુબ જ એવી ખરાબ પરિસ્થિતિ હોય છે. કારણ કે તેમને આ તેમના પાક બદલે એટલો એ એ એ બને ત્યાં સુધી એમનો રકમ નથ થી મળતો હોય છે. જેનાથી એમને નુકસાન પણ જાય છે. એટલા માટે અ ચોમાસાના સિઝનમાં ખેડૂતો બને ત્યાં સુધી ઓછું ખેતી કરવા માટે પ્રેરાય છે. કારણ કે આવા સંજોગોમાં એમને ખુબ જ ઓછું રક કમ મળે છે અને તેમને કેટલું નુકસાન પણ થાય છે. તો એટલા માટે તેઓ ખેતીમાં થોડું એવું ઓછું આવે છે. તેવી જ રીતે કેટલા બધા પાકો છે એટલા બધા અનાજો છે જેમનું સેવન તે લોકો આપણે આપણા માટે કરે છે. જેમ કે કઠોર છે, બાજરી છે, મગ, મઠ, વાલ, ઘઉં, ચોખા તો એવી વસ્તુઓનો ઉછેર કરવો તે લોકોને સારું એવું બને છે. છે. તો તેઓ બને ત્યાં સુધી આવા ખોરાકો નો ઉછેર કરે છે અને સારી રીતે એને બનાવે છે તો એટલા માટે એ ખૂબ જ જરૂરી છે
એ લોકો આવું બનાવે છે કે જેનાથી એમને કેટલક ફાયદો પણ મળે તો આવા સંજોગોમાં તેઓ આ વસ્તુઓને ઓગાડે છે કે તને આવા કોઈ અ
તારી વાત તો સાચી છે પરંતુ આ ખેડૂતો લગને તો વિચારવું જોઈએ ને કે આવા મોસમીમાં આવું પાકની હોઈશું જ્યારે આપણે લોને નુકસાન થાય છે અને મને નથી લાગતું કે એ લોકોને બીજા કોઈ વ્યવસાય કરવો જોઈએ.
હા મને લાગ એ તો છે કે આવા સંજોગોમાં બીજી વસ્તુ નો વેપાર કરવો જોઈએ પણ એ લોકો આ પોતાના કાર્યો છોડી દે તો એ એ વિષના કાર્યો બીજું કોણ કરે. તો એટલા માટે તેઓ બને ત્યાં સુધી આવા ખેતીઓ પર નિર્ધારિત હોય છે અને આવા આવા કાર્યો કરે છે તો તેનાથી એમને કેટલો ફાયદો થાય છે
હા તો એ લોકો તો સરકાર પાસેથી ખેતી ઉપર લોન પણ લઈ શકે ને.
હા, એ લોકો માટે ખેતી ઉપર લોન પણ આપે છે, કે જેનાથી તેઓ ખેતી માટે પણ સરળતા રહે. અને તેમને ફાયદો પણ થાય. તો આવા સંજોગોમાં. ખેડૂતોને થોડુંક અ પરિશ્રમ કરવો પડે છે કે જેનાથી. તેમને કેટલો ફાયદો. થાય, તો એ ખૂબ જ જરૂરી છે, કે ખેતી માટે આવી બધી તકનીકો અને યોજનાઓ વિશે જાણકારી મેળવવું જરૂરી છે. જેમ કે, હરિયાલી ક્રાંતિ ખેતી એ સરકાર દ્વારા કાઢવામાં આવતા હોય છે, કે જેના ઉપયોગ કરીને ખેડૂતો દ્વારા કિસાની કરવામાં વધારે એવું અસર ના પડે. તો આવા સંજોગોમાં બને ત્યાં સુધી ખેડૂતોને ખેતી પર વધારે ભાર મૂકવો જોઈએ. હું આશા રાખું છું, કે તને આના વિશે વધારે ખબર પડી હોય. અને તને સમજાયું હોય. તો હવે હું તને. જો તને આના વિશે કઈક હજુ વાત કરવાનું હોય, તો તું મને ફરી વાર કોલ કરજે.
હા, ઓકે કઈ ની ઓકે. મને ખેતી વિશે બહ ખબર પયડી.